કોપ પ્રતિઓફ
બસ મજામાં મજામાં શું કહ કેવું ચાલે છે તમારે
બસ શાંતિ હે ક્યાં હતા કોહ
એવું તો એમને બસ આ નોકરી ઉપર હતા હતા.
નોકરી એમને કરવી પડે નહી એ સાચી વાત ચ હ બ્રેક નહી પડ્યો કેર જવાનો ટાઈમ.
બસ હવે બસ અડધો કલાકની અંદર જતા રહેવુ.
એવું એમ ને અને હવે તમે પેલું કો કેસઈ પી નું કેતા હતા શું કેતા હતા કો.
એસઆઈબી નું એવું હતું કે પેલું એચડીએફ ડિફેન્સ આય ને
હોવે હોવે.
એ એ ન કો રેસઈ બી ભાઈ એક વખત બંધ થઈ ગય હતી કેમ.
બરોબર બરોબર.
હવે કકઈ ચાલુ થવાની છે તો શું કરાયમ એમાં રોકાણ થયું રે એમ કર્યું એ.
હમ હમ હો એરી હે ને આગળ આઈતી એક વરષ બે વર્ષ ભી એલા આઈતો.
હમ હમ.
એટલે એમાં કેવું હતું કે કોકને લિમિટ આઈ જી એક હજાર કરોડ નું ફંડિંગ હતું એટલે એક હજાર કરોડ નું ફંડિંગ પૂરું થઈ ગયું ને એટલે ગવર્મેન્ટ બંધ કરાવી દીધી હતીી
અચ્છા અચ્છા
હા એટલે હવે. ફરી થી એચડી એફ સી એ ફંડ ચાલુ કર્યો હોય એનો એનો ચીજ સેક્ટરમાં રોકવાનું હે.
ઓકે ઓકે એવું છે એટલે મું ડિફેન્સની જ જે કંપનીઓ લાગતી વળગતી હોય એમાં જ
હા કદાચ મને બઉ ડિટેલ નઈ ખબર. પણ લગભગ એક બે જેવી શેર આગા પાછા હૈ. બાકી મોસ્ટલી એનો એનો એજ છે પોર્ટફોલિયો
એવું છે એમ
એટલે તમારે જો ગઈ વખતે રહી ગયું હોય તો આ વખતે ઈચ્છા હોય તો એચડી એફસી ડિફેન્સ વાળી સારી રે એમાં રોકાણ કરી શકાય
રોકાણ કરી શકાય એમને એટલે એમાં એવું હોય કે ડિફેન્સ કંપનીના શેરો એમાં જ રોકાણ કરાયમ બીજા કંપની ના શેરોમાં ના કરે
હા બીજા કોઈ સેક્ટર હોય ને બીજા કોઈ સેક્ટર માં ના કરે એટલા ડિફેન્સ સેક્ટરમાં જ કરાય ધારો કે આપડે ઈન્ડિયામાં હે ડીડી એમ એલ હે પહી બીઈ એલ હૈ કોચિન શિપ ાર્ડ હૈ મજગાંવ ડોક હૈ
બરાબર
આ બધી એને થોડી પછી સંલગ્ન કંપની કેહેવાય ત કે આપડું એવું નહીિ કે પારિક્યુલર ડિફેન્સ નું જાય પણ ડિફેન્સ ને કોઈ વસ્તુ સપ્લાય કરતી હોય
આા કોઈ પાર્ટસ બનાવતી હોય ના હોય તો હોય
હા એ એવામાંય ખરું એટલે એવી બધી કંપની હા એવી બધી કંપનીઓ આવરી લીધેલી હ એટલે કરવું હોય તો કરે બઉુ બેસ્ટ એક તો આલમોસ્ટ કેવું માર્કેટ થોડું ડાઉન હે એટલે થોડી સસ્ ભાવે તને મળી રે લોંગ ટર્મમાં કેવું હોય કે ફાયદો જ રહેશે સેક્ટર બહુ મજબૂત હ આ એવરગ્રીન સેક્ટર કારણ કે ડિફેન્સ તો જરૂરી જ છે
પેન્ દર વર્ષે પણ આવું ગવર્મેન્ટ આપવાની જ નાને હ અને દર વર્ષે ગવર્મેન્ટ આનું અ મૂળ ફંડિંગ કરવાની ઈચ્ છે કારણ કે એ છે હ
બજેટમાં થતી જ હોય ફાળવણી
હા બજેટમાં થતી છે હમ
એટલે એને હું તમારે એક ટાઈમે દેશની ઇકોનોમી ગમે એવી હતી પણ ડિફેન્સ તો કરવો જ પડે એટલે એની કંપનીઓને તો ગ્રોથ ચાલુ જ રે
અને અત્યારે અમે અમે આજુબાજુના દેશોથી અત્યારે અમે બધી રીતના આપણને તો મળ ખતરો જેવું તો ખરું જ ને એમ અ તારે અને વૈશ્વિક ગીુધ ચાલી જ રહ્યું છે તારે આમ બધી જગ્યાએ
સાચી વાત સાચી વાત હ અને બીજું જેવું કે વિશ્વમાં અમુક અલગ અલગ જગ્યા યુદ્ધ ચાલે છે તો હવે એ જગ્યાએ યુદ્ધ ચાલતો કારણ કે હાલમાં કેવું હોય કે અમેરિકા સૌથી મોટો સપ્લાયર છે આ બધી હથિયારો નો તો આપણેે હમને આ આપડે હમણાં શી કેવાય પેલી ઈઝરાયલ ને આલી હ પછી રશિયા ને આલી યુ એ ને આલી આપડી અમુક અમુક જે હથિયારો રહ્યા ને એડવાન્સ એ આપડે એને લેલા હ તો આપડું એક્સપોર્ટ તરીકે એમાં હા એક્સપોર્ટ તરીકે આપડે ખારી ઓપોર્ચ્યુનિટી રે એટલે ડિફેન્સ નું કરવું હોય તો કરાય હમમ અમે કરેલી જ છે હેલિકોપ્ટર ની કરી પેલા જેટ ની કરેલી હ
હા એટલે એવું એવું જ ક હમણા કરેલી છે એટલે સારું રે એમ
હમ એમાં કરાય કરાય ચાલે એટલે તમારે કોઈ ચાલુ હ એસઈ બી બીજી
મારે બીજી છે બે ત્રણ છે નીપુ નીચે એક મોતીલાલ વસવા હા એક મોતીલાલ વસવા નીચે અને એક છે આપડી મીરા આશિષ ની જે
મીરાઈની એમ ને બરોબર ત્રણ જેવી ચાલુ રે
હા એટલે ત્રણ છે નાની નાની છે કોઈ બઉ મોટી નથી કરી હજુ
ચાલે ચાલે વાંધો નહીિ એ તો
હમ્મ.
નાને નાનેથી મોટું થાય.
હા એટલે તો ડિફેન્સનું શું હમણાં વચ્ચે વાત બધા ઘણી જગ્યાએ સાંભળી હતી એચ. ડી. એફ. સી. ડિફેન્સ ઈ એસ. આઈ. પી. સારી એમ. પણ હણા ગવર્મેન્ટે કંઈક બંધ કરી દીધું તો પાછું કંઈક ચાલુ થયું છે એટલે હુ કવ લાવો તમને પૂછી જોઈએ
એલા આ ઓમાં એવું જ થશે શેમ આ આ તમે જેટલું જલ્ દી આ માં ફંડ હે ને બહુ વધારે પડતો આવેલો પડેલો હે આગળનો હજુ એ પેન્ડિંગમાં પડ્યો હ એટલે અમારે જેટલું જલ્દી કરો એટલું બરોબર ને વળી આમાંથી પાહુ એનું એ થાહે એમ
ના ના હુ ઘરાય ગિયું છે એટલે મિત્ર છે એમના જોડે જ કરાવ રહી દે એવી છે મારી જે બધી રેગ્યુલર ચાલ હોય ને એમના જોડે કરાવ દઈએ બધું બીજું કોઈ સજેશનમાં હોય તો કે જો એવી કોઈ સારી એવી કોઈ એસઆઈપી હોય અતારે મા રોકાણ કરી કારણ યુદ્ધના કારણે માર્કેટ હાલ કેવું છે ડાઉન છે ને બધું
હમ્મ એય સાચી વાત હૈ.
હમ્મ એટલે કોતારમ વળી એનવી સારી એવી મળીરે એસ. આઈ. પી. ની અંદર હાલે એનવી નું ગ્રોથ નીચો હોય એનો એટલે આપણને યુનિટ વધારે મળે.
હા ચાલો ચાલો હાલ હરા હારો ટાઈમે હે એસ. આઈ. પી. માં ઈન્વેસ્ટ ઈન્વેસ્ટ કરવા માટે તો એક કે અમે તમે કરી કરો અને પછી એક આ ડિફેન્સ તો કરવાની જ છે ખાસ. અને વધુમાં હેને તમારે જો કોઈ હજી એ કરવું હોય ને એસ. આઈ. પી. તો એચ. ડી. એફ. સી. નો સેમ હે લાર્જ કેપ ફંડ આવે છે. કારણ કે તમે જે બોલ્યા ને એમાં તમારામાં એકે લાર્જ કેપની કંપની નઇ બધી એક કે નીપો સ્મોલ વાળી હે અને પેલી મિરાઈન મિડ કેપ ની હે.
હમ્મ.
અને ફ્લેક્સી કેપ હે પણ એકટલી પર્ટિક્યુલર લાર્જ કેપની કોઈ નહી તમારા જોડે એસ. આઈ. પી.
ના લાર્જ કેપની નથી એટલે આ આમની અંદર લાલજ કેપમાં જ લેવાય ને આરી તો.
હા એ બે માં આવશે ડિફેન્સ માં બે કેપ આ એ આવે. તે કેવું હોય આ તો સેક્ટરવાઈઝ કરેલું હોય ઇન્વેસ્ટમેન્ટ અને જે હા એટલે ઓમાં બે આવે ઓમાં એવું કોય ને કે લાર્જ હે કે સ્મોલ હે. ઓમે આખો શેકટર પકડ્યો.
તા સેક્ટર સેક્ટર હમજીએ આતી
હા અને હવે તમે જો નેક્સ્ કરવા માંગતા હોને તો હવે હવે છેલ્લું લાર્જ કેપ રઈ ગઈ અમારે. કારણ કે ચેવું છે માર ર્કેટ જ્યારે મૂવ થાય ને, તો મેન મોટી લાર્જ કંપનીઓ મૂવ થાય ને તો જ માર્કેટ મૂવ થાય, એના વગર માર્કેટ મુવ જ ના થાય.
ના ના ના થાય સોવા ટકા ના થાયએ તો.
હા હા એટલે મોટી કંપનીઓના રિલાયન્સ છે એ ચ. ડી. એફ. સી. બેંક હે એક્સિસ બેંક હે આઈ. સી. આઈ. સી. બેંક હે. પછી ભારત ની મહારથના કંપનીઓના આ બધી મોટી મોટી કંપનીઓના સ્ટક ભાઈ કે હિન્દ કોપર હે, હિન્દ ઝિંક હે, પછી વેદાંતા હે.
વેદાંતા શે.
આવી બધી સારી સારી કંપનીઓનું કમ્બાાઈન કરીને ફંડ લોન તો એમાં પણ સારું રહે તમારે. હમ્મ, આવી રીતે તમે અલગ અલગ કરી શકો બરોબર, પછી તમારે હેને
લાર્જ કેમ્પ વાળુ મીડકે શું ડિફરન્સ હોય એમ ત્રણ હોય તો.
હમ હમ જો એમાં ચેવું હોય કે સ્મોલ કેપ મીડિયમ કેમ્પ, અને લાર્જ કેમ્પ માં એમની જે કંપનીઓ હોય ને એ કંપનીઓ ના ટર્ન ઓવર ઉપર જાય, કારણ કે કોઈ કં કંપનીનું ટર્નઓવર હજાર કરોડથી ઓછું રહેતું હોય. તો એ સ્મોલ કેપ કંપની કહેવાય. એવી રીતે, હા. હા તો એવી રીતે હજાર દસ હજાર હોય, અરછા એનો કેવું કે એનો બિઝનેસ કેટલો ફેલાયલો હોય.
ના ના બરોબર.
એના ઉપરથી કંપની નું નક્કી થાય બરોબર.
હમ્મ.
પછી તમારે કોઈ મ્યુચ્યુઅલ ફેન ફ ફંડ કે એવુ કંઈક કરેલું ખરી?
ના મ્યુચ્યુઅલ ફંડમાં મારા કોઈ રોકાણ નથી, એટલે એમાં કેવી રીતના હોય છે મી ચલ ફન મા એક સાથે નાખવાના હોય છે બધા બિગ પેમેન્ટ?
હમ્મ હમ્મ આ આમાં કેવું હોય એ એસ આઈ પી અને મ્યુચ્યુઅલ ફંડ ઓમ બે એક જેવી જ કહેવાય સિસ્ટમ, બે નું રોકાણ શેર બજાર માં જ થાય.
આ રોકાણ બધું મૂડ એકજ જગ્યાએ થાય, વાત હે સાચી, હા.
મહારા જે પૈસા કપાવાની સિસ્ટમ હોય. એના ઉપર ફેર પડે, ધારો કે તમારા પાહે એક ચોક્કસ રકમ વા અત્યારે શે નહી, તો તમે મંથલી ઈન્સ્ટોલમેન્ટ કરી અને એમાં શેર બજારમાં રોકાણ કરો તો એ એસ આઈ બી થઈ ગઈ. અને તમારા ઉપ, હા અને તમારા જોડે વધાર પડતા હોય, ધારો કે લાખ ઉપર બે લાખ એવા લમસમ કોઈ અમાઉન્ટ હે અને તમારે એક સાથે કોઈ અમુક વર્ષ માટે નાખી દેવાય તો એરૂ મ્યુચઅલ ફંડ થઈ ગયું કેવાય બા
એટલે આ ફ્રી ટાઈપ નુ એમ આપડે પાંચ વર્ષની એક સાથે મોટી એફ ડી કરાવ તા એ ટાઈપ નુ મ્યુચ્યુઅલ ફંડ ની અંદર થઈ શકેાય એમ, એમાં ડાયરેક્ટ બધા મૂકવા પડે નમા તાવાઈઝ ના થઈએ કેમ.
હા અને તમારે અને કેવું કે, પોસ્ટમાં હે પછી ધારો કે બેંકમાં હે. એમાં શ્યોરિટી મળે, પણ એમાં રિટર્ન એટલું ના મળે.
પણ રિટર્ન ફિક્સ હોય, એમ કે સાત ટકા કે છ ટકા જે નક્કી કરેલું હોય બેંકે કે પોસ્ટ ઓફિસએ પ્રમાણે આપણને રિટર્ન ફિક્સ મળતું હોય અને આની અંદર કેવું હોય કે, શેરબજાર જેમ જેમ અધર વધતું જતું હોય, એમ જેમ જેમ શેડો ઉપર જતા જાય તો એમાં રિટર્ન વધારે મળવાની શક્યતા રહે એમ. તમારા પાસે ફિક્સ નહી કે કઈ સાત ટકા પરમિનેન્ટ આટલું જ મળશે. થોડું વધારે પણ મળે નવછું ભી થઈ શકે એમ એ તો ડિપેન્ડ કરે માર્કેટ. પ્રમાણે ને
હા આમ જેવું માર્કેટ ચાલે, અને તમને એવું લાગતું હોય કે ભાઈ હવે આગલા નેક્સ્ટ દસ વર્ષમાં ઈન્ડિયાનો ગ્રોથ સારો, અને એની ઇકોનોમી બુસ્ટ થાય એવી હે. પણ તમે રિસ્ક લેવા માગતા હોય. તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ અને એસ આઈ પી સિસ્ટમ બેસ્ટ કહેવાય. બ એ ત હા. બરોબર બરોબર ના ના આપડે બે ટાઈપ ન ઇન્વેસ્ટ. કરવાનું પણ મેજર ઇન્વેસ્ટમેન્ટ જોય ને કોઈ. અ એજન્ટ થ્રુ અથવા કે તમે તમારી રીતે કોઈ બી ફંડ લઈને કરો ને. તો એમાં શું હોય. કે્યા ફંડ હે કે એસઆઈપી હ ને એના માટે ફંડ મેનેજર રોકેલા હોય. અને બહ એક્સપિરિયન્સ પર્સનાલિટી હોય. તો આ લોકો નું હેને શેર બજારમાં આપણા કરતા વધારે અનુભવ હોય અને દેખરેખનું પ્રમાણ પણ વધારે હોય. આપડ ચોવીસ કલાક દેખરેખ ના રાખી કરી શેર બજારમાં.
હા સો ટકા એ તો ના જ રહીએ કે ને આપડે તો નોકરી, ધંધા પર હોય. એટંમુ ખી ત બાકી કોઈ જોઈ ના શકીએ એમ ચોવીસ કલાક ટાઈમિંગ ના આપી શકે. એ વાત સાચી છે તમારી.
આપણે આવો કોઈ એક્સપર્ટ માણસ હોય એને આપણા. આપી દઈએ પૈસા અને એનું અમુક એક ટકો કે દોઢ ટકા જેટલું કમિશન લઈ. અને આપડો ફંડ ને મેનેજ કરી હાલે.
પૈસા નું સાચી જગ્યા એ.
હા, એટલે એના માટે મ ્યલ ફંડ એસઆઈપી કર્યું હોય તો સૌથી સારામાં સારું અને પેલું તમારા રીતે શીખવા પૂરતું. અથવા તમારા સ્મોલ ફંડ ને લઈને તમારે પોતાની રીતે કરવું હોય શેર બજારમાં તો બી ઇન્વેસ્ટ તો કરી્ છેકાય.
હા હા એ બરોબર એમ, અમે એસ આઈ પીની અંદર તો મિનિમમ હજાર રૂપિયા ક એું જ કઈક હોય છે ને કેથી સામે કરી શકાય એસ ઈ બી?
હા આમાં કેવું છે કે પેલા કેવું હતું કે મિનિમમ હજાર રૂપિયા જતું.
હા હા.
હવે હવે ફોન પે ગૂગલ પે એવી કંપનીઓ આવી ને. એમને હવે રોજના પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા. અથવા ડેલી અને હા એ એવી ડેલી ત્રીસ રૂપિયા દસ રૂપિયા એવી રીતે તમારે કરવું હોય. તો બી તમે ફોન પે માંથી ડાયરેક્ટ એ કરી શકો છ
ઓહ તો બહુ મજા આવે તો સરસ સર આમ તો ડાયરેક્ટ આપ આપણી રીતના, ડાયરેક્ટ કોઈ પાવાું ઝટ પીલી નહી બેંક ંગ થ્રુ જવાની કેવી કઈ જરૂર ના પડે ને, ડાયરેક્ટ જ કરી શકીએ એમ. હમ કોઈ ડોક્યુમેન્ટેશન કે એવીું કઈ જરૂર ના પડે એમ. સીધું આપડણે આપણા ફોન પે થી જ કરી શકીએ. ડેલી પણ થઈ ગઈ એમ આમ તો મંથલી આવતી હ ડેલી. પણ છે એમને?
હા મંથલી તો છેજ અને હવે ડેલી પણ ચાલુ કર્યું, તમારે મંથલી કર્યું હોય તો ફોન પે માંથી થઈ શકે.
હા એટલે એ ખ્યાલ આવી ગયો હતો ડેલી કે મંથલી, તમારે કઈ રીતના કરવી હોય એ તમે કરી શકો છો, હા એની અંદર ફોન પે ની અંદર તો પેલો ગોલ્ડન માટે પણ આવતું હોય છે ને કઈ ગોલ્ડ. ઈટીએફટી સિલ્વર ઇટીએફટી એવું બધું કંઈ બતાવતા હોય છે ફોન પેમાં.